હલો, અવાજ આવે છે?
હલો.
અવાજ આવે છે?
હલો.
હાંજી તો મેડમજી શું તમે જમી લીધું?
ના બાકી છે તું જ
હા અમે તો કેટલા વાજે મતલબ સાત ને ત્રીસે પૂરું થઈ ગયું.
બરાબર તો પાછી ભૂખ નઈ લાઈગે હમણાં?
અ હમ્મ અ અરે સુબ હ છ આમાં આઈ મીન સાડા આઠે જમી લઈશું.
બરાબર છે તો કાલે સ્કૂલ જવાનો?
હારું બની જશે.
કાલે સ્કૂલમાં જવાનો?
હા, સ્કૂલમાં જવાનું તે માટે તો કઉ છું સાડા આઠે જમવાનું બની જશે. જમીને તો મતલબ એટલા વાજે નવુ નવુ ટ્વેન્ટી એ જતા રહીશું સ્કૂલે.
બરાબર. શેમાં જાય સ્કૂલ માં?
હમ્મ અ મારી પાસે બાઈક છે.
અચ્છા.
હમ્મ તમે કોલેજ જાઓ છો?
હા અમારી કોલેજ આજથી જ ચાલુ થઈ છે.
હમ્મ, કોલેજ ચાલુ થઈ મતલબ કોલેજમાં ફસ્ટ ડે હશે ને?
હા, આજે ફસ્ટ ડે હતો.
કેવો ગયો ફસ્ટ ડે તમારો કોલેજમાં?
ફસ્ટ ડે એટલો સારો નહિ હતો મને કંટાળો આઈવો મજા નહિ આઈવી. કોઈ ફ્રેન્ડ બી નહી બનાઈવો હજું સુધી
હમ્મ, ફસ્ટ ડે માં જ બોરિંગ લાગી ગયુ એમ?
હા આ આ. ને મારે સવારે મારે મારા ઘરથી મારી કોલેજ અમ અ સો, દોઢ સો કિલોમીટર જેવી દૂર છે. તો હા હા તો ડેલી મેં સવારે પાંચ વાગે ઉઠું પછી સાડા છ વાગ્યે મારી બસ આવે એમાં મેં બેસીને અમે કોલેજ જાવ ને સાડા આઠ વાગે છેલ્લે પહોંચું.
હમ્મ, મતલબ સો થી ડેઢસો કિલોમીટર તો તમને ટ્રેવલ કરવામાં તકલીફ નહી પડતી? એટલું દૂર કોલેજ એટલી દૂર છે તો ટ્રેવલ કરવામાં તકલીફ તો પડતી છે.
હા, પડતી તો છે પણ હવે કરવું જ પડશે શું કરું.
હોસ્ટેલમાં રહેવાનું ફાવતું નથી મને.
ના હોસ્ટેલમાં જેમ ના જાતા નકે હોસ્ટેલમાં તમને ટાઈમ નહી મળે.
હમ્મમ એટલે અપડાઉન જ કરીશ. કોલેજની પ્રાઈવેટ બસ છે. એટલે ડાયરેક્ટ કોલેજ પાસે જ જાય કસે ઊભી નહી રે.
હા મતલબ અપડાઉનમાં તમે એક જ છો. કે તમારા ફ્રેન્ડો પણ છે. તમારી સાથે
મારું કોઈ ફ્રેન્ડ નથી અત્યારે બસમાં બધા બોવ બધા આવે છે બસમાં. સેમ કોલેજવાળા પણ હજુ સુધી કોઈ ફ્રેન્ડ નથી.
અછ મતલબ તમારા ફ્રેન્ડ નહી. પણ એ તમારી કોલેજ ના છોકરા છોકરીઓ હશે.
હા
હમ મતલબ આજે પેલો દિવસ તમારો કોલેજ માં હતો. એ
બો જ બોરિંગ જો મે મે દિલ્હી મે સવારે. દસ વાગ્યા પછી ઊઠવું અગિયાર વાગ્યા ઊઠવું સાડા આજે મે ઉઠી હતી પાંચ વાગ્યે
હમ મતલબ આજ પણ કાલે પણ તમારે વહેલા જે ઉઠવું પડશે ને.
તું વિચાર મે દેલ્હી જે તઇ મે ઉઠું એનાથી. એટલું જલ્દી ઉઠવાનું મારે ડેલ્લી ઉઠાય તેવી. એટલે મારા માટે થોડુંક વધારે મુશ્કેલ છે.
હમ દસ દસ વાગ્યા સુધી. ઇ સોઈ રેતા આવે તમારે વહેલું પાંચ વાગે શું ઉઠવું પડશે. એ માટે તમને બહુ તકલીફ પડશે.
હા એ જ.
હમ મતલબ તમે કોલેજ જાઓ તો નીંદ નહી આવતી કોલેજમાં.
નીંદ તો મતલબ બસમાં સોઈ જાઉં. થોડીક વાર પણ બસમાં ઊંઘ નહીં આવે. કેમકે સરખું સુવાય નહીં. ને એટલે
હમ, મુ તો જયારે વહેલો ઉઠી ને સ્કૂલ જાઉં. ત્યારે સ્કૂલમાં જ મતલબ ચાલુ પેડમાં પણ કોઈક વાર સુઈ જાવ.
હે, તો તને કોઈ બોલે નહી તારા ટીચર.
ટીચર મતલબ ફસ્ટ બેન્ચ ઉપર બેઠો હોવ એટલે કહી દઉં કે મારે. હા પેટમાં દુખે છે. એવું બાનું કરીને સુઈ જવું.
તો ડેલી ડેલી એવું બહાનુ કાઢે તો ખબર નહી પડે.
હમ ના ડેલી ડેલી નઈ જ્યારે વેલો વેલો અ ઉઠી જાઉ અને. મતલબ સ્કૂલમાં ઊંઘ આવે ત્યારે જ.
તો બી પણ સમજી નહી જાય.
હમ,
સમજી નહી જાય ટીચર.
હા ટીચર અમુક એવા બોગસ. ટીચર આવે જેમના પ્રેડ ભણવુ ના ગમતો હોય એટલા માટે તો એવું બઉ કરું.
વાહ, બરાબર છે. તો લેક્ચર ક્લાસ બંક, ક્લાસ બંક કરીને ક્લાસ માંથી નીકળી જવાનું. ને ગ્રાઉન્ડ માં ગઈને બેસી જવાનું.
અરે બાપ રે. અમારે ગ્રાઉન્ડ માં બેસીયેન, તો દસ ટીચરો આયી ને પૂછી જાય કે કેમ અહીં બેઠો છે? એના કરતા એક ટીચર ની પાસે ના બેસી રવુ?
પણ એવી રીતે બેસવાનું જ્યા, તને કોઈ જોઈ નહી કોઈ બી ટીચર.
હમ આઈ મીન અમારે અ સ્કૂલ છે ને એકજેક્ટ સ્કુલ ની સામને જ દવાખાના આવેલું છે. તો હું અમુક ટાઈમે તો બાનું કરીને ત્યાં પણ જતો રહું, કે મારે પેટમાં દુખે છે. આઈ મીન પ્રોબ્લેમ છે. એટલે માટે મારે દવાખાને જવું છે તો, એ પણ રજા લઈને હું દવાખાને જવું કરુંને અને ત્યાંથી તો કલાક જેવું કંઈ ને આવું
હ આ બરાબર છે. પણ તું એવું બી કરી શકે ને, તારે મેં અ અમે મેં એવું કરતી સ્કૂલમાં. છે ને અ જે જેનો પીરિયડ હોય ને એ ટીચર આવે ને, એ પેલા બીજા ટીચર નીકળી જાય ને એટલે ક્લાસમાંથી નીકળી જાતી બહાર. ને પછી છુપાઈ-છુપાઈને છે ને મારા આમ નીચે છે ને એક વડનુ ઝાડ હતું. ગ્રાઉન્ડમાં તેમાં નીચે ગઈને બેસી જાતી. કોઈને ખબર બી નહીં પડે કે અઈંયા કોઈ બેસેલું છે. મે ને મારી ફ્રેન્ડ પછી ત્યાં બેસીને અમે ક્લાસમાં હતા
અમે પણ એવું કરીએ છીએ. હાલે અમારે ખોખોની પ્રેક્ટિસ ચાલે છે. એટલે અમારી આ સાથે અમારા ફ્રેન્ડો પણ બહાર નીકળી જાય કે અમે પણ ખો-ખો ની પ્રેક્ટિસ કરવા જઈએ છીએ. ઈ તેમાંને તેમાં બારે આવીને બેસી રહેે. સાહેબો તો બિચારા રાડ કરે
બરાબર છે.
હમ અમારે ગ્રાઉન્ડ છે. પણ ગ્રાઉન્ડ ખુલ્લું છે. તે અને અ ગ્રાઉન્ડમાં હાલ સ્કૂલ અમારે નવી બનાઇ છે. એટલે અ ઝાડખા જેવું કોઈ વાયુ નથી અને ચારે બાજુ જાળી મારેલી છે. એટલે ક્યાંય જવાય એવું જ નહીં. હમ્મ. એકદમ ખુલ્લું છે.
પણ તારે ગ્રાઉન્ડ પર જવાનું જ્યાં તને કોઈ જોઈ જ ની શકે તારા ટીચર
હમ્મ, મારા આમ મતલબ એક ટીચર અમારા એવા છે, કે તે ગ્રાઉન્ડમાં નિગરાની કરે. મતલબ આઈ મીન અ આપડે ગેમો રમીએ ને, તો એના અ મતલબ ટીચર છે. એ બધું એ ધ્યાન
હલો. હલો હલો